શું કરો છો કાઈ ના બેઠો તો
એેમ
શું કરો છો?
કઈ નહી યાર જોવ બેઠા તો બધા જોડે બાર
અચ્છા બહાર
હા.
બરાબર બરાબર કઈ ના હું તો ઘેર બેઠો હતો લેપટોપ લઇન હા કામ કરતો હતો
અરે હવે હું એમ ગયો હતો
હા.
કે તમારો ગાડી લાવી હોય તો
માર તો નહી લાવવાની
અરે મારે લાવી છે ગાડી પણ તમારે ધ્યાનમાં કોઈ હોય તો સારી કહેજો ને
મતલબ તમારે સેકન્ડ હેન્ડ લેવી કે પછી નવી
કઈ લેવા
અ મતલબ પૈસા તમારે માપનું શો ઓફ ના કરવો હોય માપના પૈસા લેવી હોય
તો સેકન્ડ હેન્ડ લેવાય સેકન્ડ હેન્ડ
અને હવામા લઈ તો કેટલામ પડે?
નવામાં નઈ જોુવ હવે તમે પછી આઈન આઈટેન લેવી એ નવી
હે
આઈ ટેન છે કે આઈ ટ્વેન્ટી છે,
હા હા હા હા
એ બધી લેવી હો તો તને સાત આઠ લાખ આજુબાજુ પડે એમ આવી તો એન થોડી સસ્તી હશે,
પેલી ગ્રાડા ટમ
ગ્રાન્ડ આઈટન હા, હ એ મને પાક્કું ખ્યાલ તો નથી બટ એ તમને સેકન્ડ હેન્ડ જોવતી હોયને તો દોઢ દોઢ લાખ દોઢ બે લાખ આજુબાજુ મળી જાય સારી કંડિશન માં
એમ ક્યાંથી લેવાની?
હ અત્યાર તો જુઓ ને અમાર ભાડમાં એક પાલનપુર છે, ઓટો કન્સલ્ટન્ટ હા મતલબ મારો ભાઈબંધ જ છે,
હા હા
મતલબ સારી ગાડીઓ આવે ત્યાં ખાાસી બધી મેં હમણાં જોઈતી ને તો ટા ટા પંચ હતી આઈટેન હતી પછી બીજી હતી વેગેનાર હતી સ્વિફ્ટ સ્વિફ્ટ વાળી મેં જોઈ હતી, ને મસ્ત મસ્ત ગાડી હતી એન્જિન લાઈન બી સારું તું એનું
એમ ટાયર વાયર બધું કોમ્પ્લીટ
ટાયર બાયર બધું કમ્પ્લેટ એકદમ જુના નહિ પણ આમ કેવું વપરાયેલો તો થોડા રેવાના એમ
એટલે હરી કેટલા ટાઈમ આપેલી હશે, ક્યાંનું મોડેલ હતું
ઈ બે હજાર દસ નું મોડલ હતું,
દસ નું તમારા માટે જોવા ગયેલા
હા, એટલે મુ તો શું એમને એમ જોવા ગ્યોતો ને મારે તમારા જેવા જ એક ભાઈબંધ નો ફોન આવ્યો હતો કેતા તો એક ગાડી જોવીએ એટલે એમને લઈ ગયો, તો ફ્રી ટાઈમ મા મારા ત્યારે મે વળી ભાઈ બન ન હતું, એટલે બધી ગાડીઓ આપડે તપાસતા હોઈએ
હા
એ ગાડી મેં જોઈ તી મસ્ત હતું એનું એન્જન લાઈન બી સારું હતું, લુક બી સારો હતો, અને એક્સિડન્ટ ભી નથી થયેલો એનો એ ગાડીનો
ક્યા કલર ની
હ સિલ્વર કલરની હતી,
સિલ્વર કલર ની સારી લાગે
સારિ માં તો કેવું ખબર વ્હાઈટ કલરની સારી લાગે પછી,
હ અ માર તો બ્લેક લેવાનો વિચારો હ
હા સિએ બ્લેક કલર મન લાગે ગે આવતો નથી તમારે કરાવવો પડતો હશે,
એ પોર્ટિંગ કરાવવું પડે ગાડી ઉપર થોડું ઘણું પણ એ તો થોડું સારીલાગે ને યાર ગાડી એ
સારી લાગે એ વાત તમારી સો ટકા બટ કોટિંગ ની મને માહિતી નથી મતલબ કેમનું હોય છે, બાકી તમારે જો શિફ્ટ જોવી હોય ટેન જોવી હોય ટાટા પંચ છે, વેગેનર છે
હા
ખાસી બધી ગાડીઓ હે તમારા સેકન્ડમાં
અને નવા માં જોઈતી હોય તમારા ધ્યાનમાં કોઈ ખરી
નવામાં આપડા એક ભાઈબંધ નું તો ના કહી શકાય પણ એક ભાઈબંધ નોકરી કરે છે. દિવ્યાંગ ભાઈ કરીને એટો
હા હા
તો એમના કોન્ટેક થી આપણે એમના શોરૂમમાં જઈને વાત કરી શકીએ‌એમ પણ નવામાં તો કેવું આ આપડે આપડે ગમે તેવી ઓળખાણો હોય એટલે ડિસ્કાઉન્ટ તો કરે જ નહી
હા ડિસ્કાઉન્ટ નહી કરતા યાર લોન લોનનું બી કરવાનું છે ગાડી માટે આપડે લોન હ લોન ગાડી માટે આજકાલ તો ગયો તો પૈસા યાર પા તો થોડું ફેમિલી પ્રેશર હોય ને ગાડી જોઈતીતી બધા આવા જવામાં તકલીફ પડે એટલે કીધું ગાડી લઈ લઈએ.
ના એક હવે ગાડીમાં તો જેનીસ ભાઈ કહું ને તો જરૂરિયાત થઇ ગઈ છે. કમ્ફર્ટેબલ નથી રહી કે પેલા લોકો કમ્ફર્ટ માટે ખરીદતા કે આરામ માટે હવે તો જીવન જરૂરિયાત ગાડી થઈ ગઈ છે.
હા ફેમિલી એ મોટી થઈ ગઈ એક્ટિવા બાઈકમાં જવામાં તકલીફ પડે ના અમારે આ કેવા એક છ વેચવાની છે.
હ હા
પૂચી વાત તમારે કોઈ આજુબજુ કહેજો
હા એનું તો વાંધો નઈ બટ આપડે અત્ય્યારે ગાડીની વાત કરીએ.
હા હા
તો મારે ધ્યાનમાં છે ભાઈ જો તમારે નવરા હો તમે તો આવી જ મુલાકાત લઈ લઈએ હા તો કઈ બાજુ છો અત્યારે
હે
કઈ બાજુ છો અત્યારે
ઓ ગાંધીનગર અત્યારે તો
તો પાલનપુર આવી શકશો કાલમાં
આવ હોને તો એમના જોડે આઈ જઈશ એમને એમે જલ તો હો કે ઘરે કોઈ ધયાનમા હોય તો કેજો
હા તો તમે ત્યાં આઈ જાવ આપડે ગાડીઓ જોઈ લઈએ અત્યાર તો મતલબ હું તો દસ દિવસ પેલા ગયો હતો અત્યારે નવા બી બીજા મોડલ આવયા હશે.
આમ ક્યાારનું મોડલ લેવાય તો સારું રે આપડે
વધારે જૂનું બી ના લેવાય તમે દસ પંદર નું લો ને ઓ ચાલે હા દસ પંદરનું તો ના લેવાય પંદર હવે તમે તમે કેવા હવે તમે આમ નોકરીયાત માણસ કેવા તમારે હા સારી ગાડી છૂટ કરે એમ
હા હા એવું યાર આપડે યાર શોઅપ કરવાનું
ના શોપ કરવાના ઈરાદે થી નથી કેતો હું બટ એક સારા લુકની ગાડી અને સારા સારી ગાડી ડીસેન્ટ ગાડી હોય ને તમારા માટે તો ચાલે એટલે તમે પંદર વીસ મોડલ લઈ શકો એમ
પંદર વીસ નું અને આપડે કિયા ને બધું જન્મ ખરી આવે કે આવે એવરેજ બેવરેજ
િયાનું મેં સાંભળ્યું છે એવરેજ બઉ સારી અને લુક તો એનું ખબર હશે તમને જોઈ હશે
હલુક તો બહુ સારું આવે એટલે તો કીધું તમને
લું સારું આવે એવરેજ બી સારી હ અને મેન્ટેનસ બી માપનું જ છે એટલું એટલું બધું નહીિ એવરેજ મેન્ટેનન્સ એટલે આપડે નોકરયાત વાળ ને પોસાય
હમ અને વિચાર તો ડીઝલ લેવાનું છે કે પેટ્રોલ સીએન્જી કરાવ દું
ના ના જનીશભાઈ ડીઝલ ના લેતા આપડે આપડણે કેવું હવે ગાડી રોજ વાપરવાની હોય ડીઝલમાં આ હા એટલે તમે નોકરી કરો એટલે તમારે રોજ વાપર કરવા જ થાય તો કેવું ખબર એમાં સીએનજી હોય ને તો ટૂ બી પડે
હ હમણા છ એટ પેટ્રોલ ના બધા ના તો ભાવ વધારે પણ છે થોડું પોસાય એવું છે નને
હ હમણાંનું જ હું તમને કહું તો હમણાં કેવું હતું વચ્ચે પેટ્રોલ નતું મળતું ને
હા હા
થોડું પેલું હતું એ તો એ ટાઈમમાં હવે સીએનજી હોય ગાડી તો તમે લઈને ફરી શકો એમ અને બે મિક્સ હોય તો સીએનજી માં કઈક થાય તો પેટ્રોલ લઈને
હા પેટ્રોલ માં કઈ જક છી લઈ ને હ
હા.
અમાર બાજુ વાળા ભાઈ પડોસે એ લીધી ગાડી હમણાં
હા.
કઈ દીધી ખબર છે, આપે પેલી ટાટાની નહિ ટાટા ના પેલી મોટી આવે ના ડાકતર કે શું નામ આપડે હે હિયર હિયર
અરે હા એ તો મતલબ મોટી ગાડી અને લુક બી સારું હોય.
બહુ જોરદાર લુક છે હું બ્લેક કલરની લીધી કાળા કાજ બઉ મસ્ત લાગે ગાડી
હા એ તો વાત સાચી. એ મોટી ગાડીઓનું કેવું હોય એમની હાઈટ હોય ને એટલે લુકમાં સારી લાગે.
બોલો ગાડી સેફ્ટી બેફ્ટી બધી રીતે કમ્પ્લીટ એમ ટાટા ની તો આપડે જોવું જ ના પડે.
ટાટામાં તો તમારે કેવું કે ઠોકાય ને તો હામે વાળાનું ભાગ ગ પણ તમારું પેલું ના થાય.
હા એટલું સેફ્ટી વેફ્ટી વાળું કમ્પ્લીટ આવે મને કેતા તા એ રે એ તમે લેજો તો ત તારી લેજો પણ મેં કીધું હ કેવી છે કેવી નહી બધું જોઈને લઉું કીધું
ના હા એ તો સો ટકા હા ભાઈ આપડે કીધું ને ટાટા ની બી ગાડીઓ રાખે જ છે. હા ટાટા મેં તમને કીધું ને ટાટા પંચ છે પછી ટાટા ની પેલી એક નાનું મોટું આવે ને આપડે શું નામ એનું
હા.
આપણે મતલબ બધા નામ યાદ ના હોય. પણ ઘણી બધી છે એ પાસે તમે આવો આપડે મુલાકાત લઈએ
ભાઈ એમને લીધી યાર આવ ઓટો કન્સલ થી સેકન્ડ માંથી લીધી એ તો પાલનપુર બાજુ ના જ ભાઈ એમના જોડાેથી લીધી. પણ એસી નું થોડું પેલું રહે છે થોડું કુલિંગ ઓછું કરે ને અમુક વાર બાકી બધું હોય છે.
હા એ જેની સિવાય અમુક વાર કેવું થાય ખબર હ વેચવા વાળા ખાલી વેચીને છૂટા થઈ જતા હોય એને
હા-હા.
પ્રોબ્લેમ આવે બટ આપણે કેવું ભાઈ આ ભાઈ ન મેં બે ત્રણ ગાડીઓ એમના જોડે વેચવડાઈ છે. તો સર્વિસ આપે એ લોકો હવે ગાડી પાછું કેવું બીજું જોવા જઈએ તો કે ગમે ત્યારે એક સમયે ગાડી બગાડવાની કેમ કે તમે જિંદગી ભર તો એજ કંડિશન માં રહેવાની નથી. પણ હા એક વસ્તુની જવાબદારી કે ગાડી લો અને તમાર અઠવાડિયા બે અઠવાડિયા માં કઈ પેલું લાગે ને
હમ્મ-હમ્મ.
તો એ પૂરી સર્વિસ તમને કરી આપે ફ્રી માં મતલબ
અઠવાડિયામાં અઠવાડિયામાં
અઠવાડિયા બે અઠવાડિયામાં કે મહિનામાં એમ તમને એવું લાગે કે હું લઈ હા પણ પછી એવું ના એવું ના થાય કે તમે યુઝ બી એટલો કર્યો હોય રફ અને એવું થી હોય ઈશ્યુ સમજ્યા
હા હા સમજયો
હા તો એવું
એટલે તો ચલો ને હું કાલે આવું તો આપડે જો એક તો ટાટા પચ જોવી છે સિફટ ડિજાયર
એવું અત્યારથી અત્યારથી નક્કી મત કરો
હા ના એ તો હોય તો બાકી જોતા આઈ એમ જે હોય તો જોતાઈ શું જ આપડે ગાડી તો
હા અને ત્યાં જઈને એક વસ્તુ તમને ટીપ આપીશ કે બજેટ ઓછું જ્યો જેથી
હમ હમ
બતાવે ને તો આપડણે નેગોશિયટ કરી શકીએ
હા આપડે થોડું ભાવતાલ કરીએં છે હા બાર્ગેનિંગ કરી શકીએ આપણે
ઓકે તો ચલો કાલે આવો આપડે કાલે વાત કરીએ તો બીજી
હા હા ભાઈ હા હા મળીએ ભાઈ કાલ હા